હા તને થઈ જા
હલો ગુડ મોર્નિંગ.
ગુડ મોર્નિંગ.
કેમ છો?
બસ મજામાં તમે બસ શાંતિ તમે કેમ છો?
બસ મજામાં બા આમાં તમે તમારા તમારા કોલ ઉપર નંબર ઉપર ફોન કર્યો ને ફોન નહીં લાગે.
એવું છે મતલબ નંબર આપડો બીજાો નાખવાને એમ જેને કનેક્ટ કરવાનું એવું.
હમમાં નંબર ને બીજા નો રાખવો પડે.
હા બાકી સ લલે
આમાં દસ દ દસક પુલ કરવા નથી આવા
હા દસ ફોન કરવાના છે એવા
હમ એમાં બીજા આપડો નંબર નખો પડે બીજા ના નંબર નઈ ચાલે એમાં
એવું છે મતલબ મારો નંબર નાખેલો હતો એમ કેવા તમે?
ના એમાં તમે કોલમાં એમાં છે ને નંબર ન નેમાં તમારો મારો નંબર નાખો જેમાં એપ્લિકેશનમાં જે કામ કરતું ને એનો નંબર નાખવો પડે એમાં.
તે એવું છે. અ મે તો કનેક કેમ નથી આપ્યો હું મારો નંબર હું મારો નંબર નાખલો હતોયો એમાં.
ના ના એમ ન થાય.
એ કે કોલ ક રોક નને ક રક
મેં તો છ કોલ કરી લીધા છ કોલ કર્યાસ
સ ગલ કેટલા પેમેન્ટ કેમ દેખાડે કે એમાં
દેખાડતું નથી એમાં કઈક એક મિનિટ ના દસ રૂપિયા કે આઠ રૂપિયા છે.
હા આઠ રૂપિયા છે દસ રૂપિયા છે એક મિનિટ ના
હમ એક મિટ અયા દસ રૂપિયા છે કયો ટોપી.
હોલેટમાં ન બતાવતું હોયલેટમાં બતાવે ઉપર.
વોલેટમાં કઈ પેમેન્ટ નથી બતાવતું.
એવું છે ને તમે બતાવું છો હવે બતાવું તું કેમ મળું
હા એ હમં નહ બતાવી ઓ પેમેન્ટ હમણાં નહ બતાવી.
પંદર દિવસ પછી બતાવશે એવું નને
હમ પછ આ કોલ પૂરા થઈ ને દસ કોલ. એના પછી બતાવતું હોય તને તમને આ કંપનીથી કંપની ઉપરથી મેસેજ આવ્યો કે નહી?
હા મેસેજ નઈ એટલે મારેલ હું હતું કે ઓલું જેનું ગ્રુપ હોય ને. એ ગ્રુપમાં પેલા આવું આવ્યો હતો પ્રોજેક્ટ ન પ્રોજેક્ટ નો તો પછી મેં એને મેસેજ કર્યો પ્રર્શનલ તો એના માટે હું મોકલ્યો મનેડીટી આપે
અરે આમાં કઈ નથી ભાઈ લાંબુ કઈ નથી આમાં અમ તો ખાલી એક વાર માં બધુ ખબર પડી ગઈ.
એવું છે બાકી હું નાસ્તા પાણી થઈ ગયું.
હ નાસ્તા પાણી થઈ ગયો. વરસાદ તો આ બધું ફૂલ ફૂક્કા ઘટીને.
આ બાજુ છે યાર પાંચ છ દિવસ થી એક ધર આવે છે વરસાદ
અ અમારી એમ જ છે એક દાર વર્ષ જઈ છે.
બનલધતું નામું કે બનલ નેતા રાગે છે.
તો ચાલો ને ચાલુ જોય વરસાદ
હમ્મ વરસાદ ન મોસમ છે તો વરસાદ તો આવે ને
હા અત્યારે ચોમાસા નું મોસમ હોય તો વર જ આવી ને પછી ઠંડી તો શિયાળા તો ઠંડી પડશે પછી
હા
પછતાડ કોઈ તો થોડ કો બડે.
હા તડકો હોય ત તડકો પડે ઠંડી હોય ત્યારે ઠંડી પડે.
હા એ તો બધ નનેલગ અલગ મોસમ હોય ને
હમ બાકી હ ભણવાનું અય હલે
ના ઘરે હો ભણવાનું તો પૂરું ઘર નહી ના ભાઈ એ આઠ મહિનાની જોબ હોય કંપનીમાં અત્યારે તો બંધ છે ત્રણ મહિના
થઈ ગ એવું છે.
ચોમાસા ના ત્રણ મહિના બંધ હોય.
હમ કંપનીમાં જ આવે નેર જોબ કરવા.
છોકરો રમજાયને ત્રણ મહિના બન હોય સુુંમાસામાં.
સની સેની કંપનીએ.
અરે ફી સું મછીની કંપની મા મચ્છલા ને.
એટ માછલા હા એ તો એ સાઈડ એ દરિયા કિનારો પડે તો વધારે એજ હોય ને.
હમ અત્યારે બંધ છે ત્રણ મહિના લગી બંધ હોય આઠમા મહિના માં ચાલુ.
આઠ માં મહિનામાં ચાલુ હા અત્યારે ચોમાસામાં કોઈ જાય નહી ને હોડું અંદર દરિયામાં નો જઈ હકે ને.
હમ એટલે જ ને. કેટલા પેલો જ કોલ છે કે તમારો.
હા પેલો કોલ છે અત્યારે મેં કિધું વરસાદ આવ્યો તો મે જે કીધું કોલ કરું આમાં.
હા ઈ છે થોડા આડા થોડા પૈસા નીકળી જાય આડા અવળા.
હમ એ આમાં પેમેન્ટ વધારા હ ને એક કલાક ના છસો રૂપિયા કીધું.
એ મને કીધું એક કલાક ના છસો એટલે છ કોલ થાય છ કોલે થઈ જાય ને.
હા છ કોલે થઈ જાય અને છેલે દહ દહ મિનિટ ના કોલ કરવાના ઠીક છે.
હા દસ દસ મિનિટ એટલે છ આપડ દસ મિનિટ છ કરએ તો કલાક થી જાય ને.
હા કલાક થઇ જાય.
દ આપડે કરી ખેંચી લેવું તો.
હા તે તો ખેંચી લેવાનો હોયને દરસ તો.
હા તમે આખો દી ફ્રી જ હશો ને આજ.
હા ફ્રી જ છું આજ તો.
તો આજ પૂરું કરી જ નાખીએ ને.
હાજ પૂરું કરી નાખીએ પછી હું કેવાય કે. બીજું અકાઉન્ટ બનાવીશું બીજા નંબર થી એવું કંઈક કરશું.
એવું આજે એવું ન થતું હતું ભગ.
હાલે એ યાર બીજો નંબર હોય તો ન બની જાય એકાઉન્ટ.
એટલે નંબર તો એમાં હા નંબર મે ઓટીપી તો ઓટીપી તો માંગે હા.
હા ઓટીપી માંગે બીજો નંબર તો હોય જ તે ને આપડી પાહે ઈ નંબર નાખી દેવાનો એમાં પછી નવું અકાઉન્ટ બનાવવાનું.
હા ઈ છે પણ આમા દસ દસ કોલ નિ લિમિટ છે ને દસ કોલ.
દસ એ મને એ કીધું ત્રણ કલાક કરવા પડે એમ મેક્સિમમ કેટલા કલાક કરવાના ત્રણ કલાક કરવાના.
તો તો હું નંબર ની કઈ જરૂર ન પડે તણ કરાક માં તો કમ્પલેટ થઈ ગય.
હા ત્રણ કલાક એટલે હું કેમ અઢારસો રૂપિયા મળે. તણ કોલ કરો એટલે.
તો બીજા નંબર થી કરશે આમ પાછુ.
હા બસ બસ નંબર ગોતવા પડશે કોક ના.
આડુ અવળું કઈક કરી નાખવા નું આમેય આપડે જોક સ્ટોકમાં કેટલા વાપરેલા આ નંબર.
હા ઈ હા ઈ બધાય નંબર જોઈન કરી લેવાય એમાં.
હા એમ જ કરાય.
એજ રીતના કરવાનું હોય કામ હમણાં એમાં તમારે પ્રોજેક્ટ નથી મળતા.
એ પ્રોજેક્ટ કા એમાં આવે આવે તો એ કામ ના આપે એ લોકો વધારે એટલું બધું ને આપતા ને હવે.
અરે બહુ કામ આવ્યું હો એ તો પેલા કરતા બહુ કામ આવ હો. પાંચ પાંચ છ પચાસ પચાસ કલાક ના કામ આવે.
પણ તરત પુરા થઈ જાય યાર કલાકમાં પેમેન્ટ તા વધારે આપે એ લોકો. હાવ ઓછું કરી નાખ્યું. હા એ તો યાર રેકોડિંગ કર તો હો રૂપિયા કરી નાખ્યા ને.
એ રેકોર્ડિંગનું તો કરાય જ નહી ભાઈ.
રેકોર્ડિંગમાં માથા ખુટ અને રિજેક્ટ થઈ જાય કોલ ને તો ઉપર થી પાછું ટાઈમ બગડે ઈ અલગ.
અ એ રેકોર્ડિંગ કરાય નહીં એમાં એમાં પાસે એક એમાં એમ છે કે તમે રેકોર્ડિંગ નું કરો તો તમને ઓલું કામ મળે એમાં
હા ન ક મળ નય
હમ બક્કાામ
આમે ક રિઝેક્ટ છો કે કોલ નહીં છો તમારો
આમાં કંઈ રિજેક્ટ બિજેક્ટ કંઈ બતાવતું નથી આમાં ખાલી સબમિટ કરીએ તો એ સબમિટ થઈ જાય પછી તો કે છે હું છે હું નહી એમાં કઈ ખબર પડતી નથી બઉુ
હા અનેર તારી ખબર જ પડી જાય એમ મતલબ ક જલ્દી ખબર પડી જાયને મને ઓલી તમને મેંનો તો ભેજ- મોકલેલું એમાં બતાવે છે કે કેમ ચેક કરવાનું રિજેકશો કે નહી જો ઓમ
એટલે આમાં બતાવ આમાં?
હા એમાં બતાવે એપ્લિકેશનની અંદર બતાવે છે ને
ના મારે તો બતાવતું નથી
નહી થ્રી ડોટ પર થ્રી ડોટમાં જ આવશે ને એટલે બતાવશે એ કઈક લખેલું એ ટાસ્ક એમાં એડ કરો ને એજા આવ
એટલે અત્યારે ચાલુમા
ના તેને આ કોલ કરીને પછી જોઈશો ને એમાં હું જોઈ પછી શ કે સમિટ નઈ
મને સ્ક્રીનશોટ પાળીને મોકલજ સ્ક્રીનશોટ પાળીને મોકલજો.
હા તો બોલો બીજું શું ચાલે?
બસ કઈ નઈ હવે હું કે પરીક્ષાની તૈયારી વૈયારી કરીએ બાકી તો હું કરી હવે
હા ચોમાસા ન તો હોય ને ચોમાસા માં નવરા બેઠા તો એજ કામ હોય
હા એ તો હોય ને હું કેવા કે હવે રિંગ કરવાનું સ્ટાર્ટ કરું પણ વરષતાં જવા દે રનિંગ કરવા
હા તમારે કેમાં જવાનું છે આર્મી માં
હે આરમીમાં તો આપડાે ભરા પૂરા થઈ જાય ને હવે
તો એ કેમાં જવાનું
બસ હવે હું કેવાય કે આપડે ગુજરાત પોલીસ છે અને એ કોઈ કરીએ હવે આડું જો મળે એ આ રેલ્વે ની આવવા એન ભરતી રેલવે ની એક્ઝામ એને
હા એ રેલ એક્ઝામ્સ છે મણારા
હમ
છો બુ હમણાં બહુ છે પછી હમણાં વન વિભાગની હતી
હમણાં હાલે હ છે ને દિલ્હી માં ઉબાડો નહી હાલતો કેટલા લોકો ન મેરા
તો એ ઓલા પેપર લીક થ એમાં ને
હા પેપર લીક છેાય એમાં બહુ લોકોને મેરાય
એમાં પછી રાતે પોલીસ પેલા પેલા માણસો ને દોડાઈ દોડીને માર પછી પોલીસ વાળાને દોડાઈ દોડી ને માયરા
હા હવે તો અત્યારે ઓલા આવી જાય ને બિહારી લોકો આવી ગયા બધામ તો ઘણા બધા માણસો ભેગા થઈ ગયા આવે તો પંજાબી લોકો ભેગા થઈ ગયા. હા બિહારી પણ આવી ગયા ટ્રેન ભરી ભરીને આવી ગયા બધા.
હવે તો માણસનું ચાલશે ને તો?
હ માણસો આલે પોલીસને તો મારી મારી હુંવરાવી દીધા હવે તો
તો પેલા પેલા પોલીસ વાળાને આ લોકોને માયરા હતા.
હમ હાલો પણ આ લોકો હું છે ગાંધીજી માર્ગ ઉપર આલે સમજી ગયા. ગાંધીજી શું કેવાય કે ઓલા ઉપર હાલતા ત્યા લોકો એમ જ પોલીસ વાળાને એમ કે અમને અમને મારે એમ. હજી મારો અમને એમ કે
તો પછી ઇસ કરવું પડે ને પોલીસવાળા આપને મારતા હોય તો પછી તો મારે મારે જને પછી હમેથી પબ્લિક એ ખાલી ખાલી મારે તો
શે અત્યારે આ બધું હવે નીકળે તો હારું એમ હવે. કે મેં એવુ બધું
અમાં એમાં તો જા ઓલામાં ઉપવાસમાંએ બેઠા છે ઉપવાસમાં
હા ઉપવાસમાં બેઠા અમે આંદોલન ચાલુ હે ને હમણા તો
આમાં આંદોલન પણ ચાલુ છે.
વીસ તારીખે છેલું છેેલું હતું વીસ તારીખે મારવાનું આમ તો હાલ તો તું કારું ને પણ વીસ તારીખે મારવાનું શરું કર્યું પોલીસ વાળાએ
હ વીસ તારીખે મારવાનું ચાલુ કર્યું. આના પછી આના પછી ન કોલ કરીએ તો ટોપિક વિશે લઈ લેેશ બઉ લાંબો ટોપિક
હારુ ટોપિક લઈ લેશું આપડે એક
ગમે તો બી તો ચાલે એમાં
હા એ તો હું કેટલા મિનટ થઈ ગઇ
હજુતો નવ મિનિટ થઈ છે.
હા નવ મિનિટ થઈ છે દસ મિનિટ ઓટોમેટિક કટી જાય.
ના ના કાપવું પડે.
તો કાપી નાખજો દસ મિનિટ થાય પસી
દસ મિનિટને પંદર સેકન્ડ ગેમ કાપજો એટલે દસ મિનિટ પંદર સેકન્ડ એવી રીતના
આથી કઈ વાંધો ન હા તમે કાપી નાખજો
હા દસ મિનિટને પંદર સેકન્ડને કપશે ને
હમ.
હારું એમાં ટુંકમાં રિજેક્ટ ન થાય હો.
હા રીજેક્ટ ન થાય એમ કહુ એ તો મેં ચેક કરશે ને રીજે છો કે નહીં છો ને તો ખબર પડે ને ખબર પડે શું કરવાનું
હા તાલો તમારી સાથે વાત કરીને મજા આવી.
હા તે કઈ વાધો નઈ ચાલો મળશુ બીજા કોલમા